હલો.
હલો કેમ છો? હા. પણ મજામાં છું બોલો શું ચાલે છે બીજું.
બસ. આ વેકેશન, ફેમલી ટાઈમ
અચ્છા હા અત્યારે તો બાળકોનું વેકેશન પડી ગયું હોય છે અને એ તો એમને તો મજા પડી ગઈ, પણ હવે આપણા કામ વધી ગયા છે.
તો, હવે ફેમિલી ટાઇ ફેમિલી ટાઈમ, આપીએ કે પછી આ કરીએ બંનેવ જરૂરી છે.
બિલકુલ બિલકુલ બને જરૂરી છે તો, બસ હવે વેકેશન પડ્યું તો શું?
બસ હવે બનેવ વસ્તુઓ મેનેજ તો કરવા પડે, આ બી ઇમ્પોર્ટન્ટ છે ને, આ બી ઇમ્પોર્ટન્ટ છે.
હા, એજ ને, તો હવે શું પ્લાનિંગ છે તમારું વેકેશનમાં?
બસ અવે બનેવ ને મેનેજ કરશું, જેમ થાય તેટલું.
હા હા હા, ક્યાં જવાના છો બાળકો ને લઈને?
હવે વિચાર તો છે કઈ આમ વિલા વિલા કે પછી કાઈ આમ હિલ સ્ટેશન.
હા નહીં નહીં બરા, હમણાં તો વેકેશનમાં બા વેકેશનમાં બાળકોને કેટલી બધી હમણાં તો પ્રવૃત્તિઓ પણ ચાલતી રહે છે ને, જેમકે સમર કેમ્પ ચાલે છે, અને અત્યારે વેકેશનનો સમયગાળો એવો છે કે છોકરાઓને મતલબ જે વસ્તુમાં રુચિ હોય જો સ્કૂલે જતા હોય તો એ લોકો લોકો પાસે કશું ટાઈમ ના હોય, એકસ્ટ્રા કઈ વસ્તુ કરવાનો. તો અત્યારે ટાઈમ હોય તો જેમની હોબ હોય કે કોઈને કલરિંગનો શોખ હોય, ડ્રોઈંગનો શોખ હોય, સ્વિમિંગ ક્લાસીસ છે ને, અત્યારે તો સમર કેમ્પ પણ બહુ ચાલે છે તો આવા બધામાં આપણે એમને મૂકી શકીએ.
હા હા એ તો છે ની તો સ્કૂલ માં હોય તો પછી આ બધી વસ્તુ ટાઈમ જ નઈ મળે, ક્લાસીસ કરવાનું બધું.
બિલકુલ તો તમે કશે મૂક્યા છે તમારા બાળકોને આવી કોઈ ક્લાસીસમાં?
હા વિચાર છે હવે સમર કેમ્પના.
બિલકુલ ને અત્યારે તો સમર કેમ્પમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે ને એમાં એ લોકોને પણ ઘણું બધું શીખ
હા છે અમે વિચાર કર્યું છે. દસેક દિવસ નો સમર
બિલકુલ બિલકુલ અને છોકરાઓ હા અને છોકરાઓને શું આપણે પણ હમણાં થોડા ફ્રી પયડા હોય વેકેશન હોય એટલે આપણને પણ એવી નવી એવી કોઈ સ્કીલ તો શીખવી જ જોઈએ ને, તો હું પણ છે ને હમણાં અત્યારે વિચારું છું કે સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરી લવ તો થોડો ટાઈમ મને ફ્રી મળે તો એક આપ આપણે બી એક નવી સ્કીલ ડેવલપ થઈ જાય આપણને પણ
હા ઈ તો છે.
હમ અ બીલ કુલ તો ત તમારે પણ આવવું હોય તો, આવજો મારી જોડે.
હા ચોક્કસ ચોક્કસ હવે તો એવું હ હવે તો એવું થઈ ગયું છે કે, ભાઈ આપણને હેલ્થ બી વધારે ભાઈ એ બી ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે
બિલકુલ જો ઘર પરિવારમાંથી તો કોઈ દિવસ સમય મળવાનો જ નથી. આપણા કામ કોઈ દિવસ ઓછા થવાના જ નથી. તો એ તો સમય હા સમય તો આપણે કાઢવો જ પડશે ને
તો હવે તો જનરેશન એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે, ભાઈ બધું મેનેજ કરીને ચાલવા જ પડે.
હા, બિલકુલ. મેનેજમેન્ટ તો કરવું જ પડે આપણને. તો આપણે બી કંઈક નવું નવું મતલબ શીખતા રહીએ ને તો સારું, આપણને ઘણું એવું જાણવા મળે.
હા ઈ તો છે, ભાઈ. હવે તો જનરેશન જેમ ચાલે એવી રીતે ચાલવા જ પડશે. છોકરાઓને બીને, ફેમિલી ટાઈમ બી, ઈવન પોતા માટે બી કઈ ને કઈ તો કરવા જ પડે.
બિલકુલ, અત્યારે જો છોકરાઓને વેકેશન છે બહાર ગરમી પણ એટલી બહુ છે કે એ લોકોને કશે મતલબ બહાર રમાય બીને અને ફોનમાં પણ પછી એ લોકો કેટલુંક જોઈને આ અ ફોનના એટલા આદિ થઈ ગયા છે ને છોકરાઓ કે એમના માટે ફોન સારો પણ નહીં. કેવાય એના કરતાં આવી એક્ટિવિટીમાં મુયકા હોય ને
હા હમ એતો છે. હવે તો એક્ટિવિટીઝ બી બહુ બધી છે. ને એમ ભી હવે છોકરાઓને ભી હવે. આ બધી વસ્તુમાં ફોરવર્ડ જ રાખવા પડે.
હા બિલકુલ.
એવું કઈ અ એ અજુ કઈ હોય તમારી પાસે કઈ અ કઈ એક્સ્ટ્રાઓર્ડરી કે ભઈ કઈ નવું કઈ હોય તો મને જણાવજો ભઈ કઈ આવું કઈ ક્લાસીસ હોય છોકરાઓ માટે.
ચોક્કસ જણાવીશ, અત્યારે મેં પણ અમારે આજુબાજુ ઘણા બધા સમર કેમ્પ ચાલુ છે ને તો ત્યાં એમને સારી એવી બધી એક્ટિવિટી શીખવાડે છે, ડ્રોઈંગ કરતાં પછી મતલબ ઘણી બધી એક્ટિવિટી છે તો એ લોકોનો ટાઈમ પણ સારો પસાર થઈ જાય ને એ લોકોને એમાં થી ઘણું બધું શીખવા પણ મળે છે.
હા હવે તો મિડબ્રેન જેવા બી નવા નવા ક્લાસીસ આઈવા છે. કે ભાઈ છોકરાઓનું બી માઇન્ડ છોકરાઓનું બી માઇન્ડ સારી રીતે એમાં
બિલકુલ છોકરાઓ ઘરે બેસીને મોબાઈલમાં આખો દિવસ એમનો ટાઈઇમ વેસ્ટ કરે એના કરતાં તો એવું કંઈક શીખે કે જે એમને આગળ જતાં પણ કામ આવે. જાણે કે જ તમે ક્રિકેટ ક્લાસીસ પણ એમને કરાવી શકો એમાં પણ સારો એવો તમારો સ્કોપ છે. ક્રિકેટમાં પણ છોકરાઓ સારું એવું ભવિષ્ય બનાવી શકે છે.
છે છે હવે તો છોકરા એમ બી એક્ટિવ જ હોય.
બિલકુલ બિલકુલ હા અને આપણે પણ એવી કઈક કે મને પણ ઈચ્છા છે કે હું પણ ઓલું હમણાં હમણાં ફ્રી છું ને તો એક સ્વિમિંગ ક્લાસીસ કરવાનો અને બીજું નેઇલ એક્સટેન્શનવાળું પણ કંઈક તો એવું કોર્સ કરી લઈએ કે આપણને થોડુંક કામ લાગે.
હા ના ના મારો ભી વિચાર છે હવે થોડુંક બ્રેક લઈને કઈને કઈ નવી નવું કઈ એક્ટિવિટી જોઈન્ટ કરવાનું હવે તો છે અમારા બી આમ ગ્રુપમાં બો બધા જે રિત જેઆ વસ્તુમાં એક મતલબ જોડાઈ ગેલા છે એમ ભી એક્ટિવિટીમા મને કીધું બી હતું બટ થોડુંક ટાઈમ નો ઇશ્યુ આવ. તો તો
હા જો ટાઈમ તો આપણને કોઈ દિવસ મળવાનો જ નથી આપણે કાઢવા જ પડશે કેમ કે ઘર પરિવારમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે. ને કે પોતાની જાત માટે બિલકુલ સમય નથી. તો આપણા માટે મતલબ થોડુંક તો આપણે પોતાના માટે જીવું જોઈએ પોતાના માટે ટાઈમ કાઢવો જ જોઈએ.
હમ તો બાકી પહેલાના લાઈફ હણ હમણાં જરેશન માં બોર.
બહુ જ હા બહુ જ ફરક છે પેલાની જનરેશનને ત્યાના જનરેશન પેલા જયારે આપણો સમય હત. તો આપણે જે મતલબ જેટલી સમજ હતી આપણે જેટલી બધી વસ્તુઓમાં એડજસ્ટ કરી લેતા હતા, કે બધા સાથે સંપીને રહેવું બધા સાથે મિત તો ત ઉપ ઉપરવી. કે અત્યારના છોકરાઓમાં એવું
નથી એ લોકો કોઈ માટે તો બસ ખાલી જુએ કઈ ને કઈ કરવા માટે જુવે આમ આમ બેસી તો નહી જ ર કઈ ને કઈ જુય એમને કરવા માટે.
બિલકુલ એમનું મ એમને છે ને સતત કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરવા જોઈતી હોય, કેમકે એ લોકો છે ને કોઈ ગેમ પણ રમતા હોય ને તો તમે નોટિસ કરજો દસથી પંદર મિનિટ રમશે બસ, પછી એના પછી એમને કંઈક ને કંઈક નવવું જોઈતું હોય, એમાં એ લોકો બોર થઈ જાય એમના. અંદર કંઈક ને કંઈક એમને થાય કે હવે ની મારે બીજું કરવું છે સતત નવું જે લોકો કંઈકને. ચાર.
હા એતો છે. ભાઈ જેમ જનરેશન ચાલે એવી રીતે આપણા છોકરાઓ બી ચાલતા છે.
હા બિલકુલ સાચી વાત છે અને અત્યારના છોકરાઓ બહુ સ્માર્ટ થઈ ગયા છે એ લોકો તરત જ બધી વસ્તુઓ નવી નવી શીખી પણ લેય છે.
હા એ ઈ તો છે.
હા તો એજ તમે મને કેતા હતા વેકેશન પડી ગયું છે તો હું એમ જ પૂછતી હતી તમને કે તમે ક્યાં જવાના છો કંઈક પ્લાનિંગ છે, નહીં તો પછી આપણે કંઈક સાથે એવું કંઈક ગોઠવીએ છોકરાઓને લઈને જઈએ.
હા ના ના ના ચોક્કસ ચોક્કસ તમે બી કેજો ને મને બી હમણાં બસ હવે ટાઈમ હવે સ્કૂલ ટાઈમ બી ચાલુ થઈ જશે. એટલે હવે જે છે હવે તે હમ. ક્કસ બીજું છોકરાઓને ભણવાનું બજું.
અત્યારે તો જો હવે જ એક્ઝામ પતી છે હમણાં ભણીને તો એ લોકો ફ્રી થયા છે વેકેશન છે એટલે અત્યારે તો એ લોકોને ના જ કહેવાય ને કે તમે ભણવા બેસો. અત્યારે તો એ લોકો જલસા કરે છે.
કએ તો ડાયરેક્ટ મોડા પર જવાબ આપે.
હા બિલકુલ હા બિલકુલ એટલે ત હું એમને આવી બધી બધી અલગ અલગ એક્ટિવિટીમાં મૂકી દીધા છે, તો એનાથી શું એ લોકો એક તો મોબાઈલથી દૂર રહેશે અને બધા અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે, તો એ લોકોને ઘણું બધું શીખવા મળશે એમાં.
હા ત. એતો છે.
હા, આપણા ટાઈમે તો એવું કશું હતું નહી કે આપડા ટાઈમે તો વેકેશન પડે એટલે આપણે સીધું મામાનું ઘર યાદ આવતું હતું બસ હવે
હા, તો આપ હવે તો એમ કે ભાઈ હવે આપણે નહી બેસી શકીએ છો. છોકરોને બી હવે લાગે કે એક્ટિવ રાખવા જ પડહે. નહી તો કે ભાઈ હમ.
અત્યારે તો છોકરાઓને વેકેશન પડે નહી એટલે આપણેે એ લોકોને કશેને કશે ટુર પર લઈ જવા પડે. હૉટ
હમ, હા તો રોજ રોજ, રોજ પહી મમ્મી કા લઈ જવાના કા લઈ જવાના?
અત્યારે તો એવું જ છે. આપણને તો વેકેશન એટલે બ બસ એક મામાનું ઘર, એક
હા બસ એજ એજ આપ પણ વેકેશન એ જ આપણું આપ એક્ટિવિટીઝ ને
હા બધું એજ હતું પણ અત્યારે છોકરાઓને અ અ બધી અને સારું છે ને, નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે એ લોકો નવી નવી જગ્યાએ જાય તો એ લોકોને ત્યાંની બી અ સંસ્કૃતિ, ત્યાંના રીતિ રિવાજો ત્યાંનું કલ્ચર પણ અ શીખવા મળે ને આપણે આપણે અલગ અલગ જગ્યાએ છો
હા એ એ તો છે ભાઈ, એ તો છે.
ઈ જ ને તો એવું કશું પણ હોય તો તમે મને જણાવજો તો આપણે કંઈક તો
નઈ નહી, ચોક્કસ ચોક્કસ, ના ના. એ બી તમે મને વાત કરેલી. ત્યારે થોડુંક બસ આ ફેમિલી ટાઈમમાં મેં બી બિઝી થઈ ગયેલી.
બિલકુલ બિલકુલ ચાલો તો પછી કંઈક મળીને આપણે નક્કી કરીએ, મળીએ આપણે.
હો ચોક્કસ ચોક્કસ ચલો, જય શ્રી, હો જય શ્રી કૃષ્ણ.